હલો. કેમ છો? ગુડ મોર્નિંગ.
બસ મજામાં, ગુડ મોર્નિંગ. તમે કેમ છો?
બસ એકદમ મજામાં. જો એક્સરસાઇઝ કરતી તી હાલ તો.
હમ્મ એક્સરસાઇઝ બી બો હારી છે હવે તો જો કેમકે આપણે જેટલી એક્સરસાઇઝ કરો ને તેટલી આપડી બોડી ફીટ એન્ડ ફાઈન રેહ.
અ સાચી વાત છે તમારી. મને કસરત ને યોગા ને એ બધું કરવાનું આદત છે મને ગમે છે કે દરરોજ સવારે ઉઠીને હું જ્યારે મારું રેગ્યુલર કામ પતાવી દઉં ઘરનું એ પછી હું થોડો ટાઈમ મારા માટે કાઢતી હોઉં છું. એ મને આદત છે એક. એ મને ગમે છે યો યોગા કરવું ને એ બધું.
તો મને ઈ જરાક કહશો કે કેમ કે હું પણ એક બે દિવસ થી સ્ટાર્ટ કર્યું છે કસરત કરવાનું પણ મને હજુ કઈ ખબર નથી.
હ નહી દરરોજ સવારે તમે ખાલી ઉઠીને નોર્મલ દસ થી પંદર મિનિટથી અડધો એક કલાક કોઈ પ્રાણાયામ કરો જેમ કે આપણે વાચો વાસની પ્રક્રિયા કરીએ કે ગાડા કે બધું કરતા હોઈએ તો ધણો ફેર પડતો હોય. ઘણા બધા આસનો એવા હોય છે જ્યાં બધા પોતપોતાની બોડી ને અનુરૂપ થાય એ રીતનું હોય છે. બધાને કઈ રીતનું હોય એ રીતના બધા આસનને બધું કરી શકતા હોય છે.
ત્રુ?
એટલે મારી આદત છે બધાને કોઈકને કોઈક સારી આદતો હોય છે. કોઈને ખરાબ આદતો પણ હોય છે પણ આદતે બઉ
હોય.
હા સાચી વાત છે બધાની કોઈને ફોન જોવો ગમતું હોય, કોઈને મૂવી જોવાનું શુંખ હોય એવી આદત હોય. કોઈને વેલા ઉઠવાની હોય, કોઈને મોઢું ઉઠવું કે કોઈની કઈ શું કરવાનું અલગ અલગ હોય છે.
કે ગય ને. હવે જો, જો વેલા ઉઠી જાય એને બો હારી આદત છે, કેમ કે વેલા ઉઠીને એમ
એ હા.
કામ બધું પડતાય જાય પછી એ આખો દિવસ થોડુંક મતલબ એના પાસે થોડુંક તો બી ટાઈમ મળે એનું કઈ પર્સનલી કઈ ફરવા જ જવાનું હોય પછી મોવી ટાઈમ પછી કઈ સ્પોટ યા પછી કઈ રમવાનું એને એ મળી જાય સવારમાં જલ્દી ઉઠીને એલો બાકી જો કામ હોય પર ડેલી નું રૂટીન નું કામ હોય એક થઈ જાય તો પછી એ થોડુંક ફ્રી થઈ જાય.
એકદમ સાચી વાત છે જેમ કે કોઈને વેલા સુઈ ને વેલા ઉઠવાની આદત હોય. કોઈને કસરત કરવાની આદત હોય. તો એને સ્વાસ્થ્ય માટે બહ સારી આદત કેહવાય. અને કોઈને બુક્સ વાંચવાની કે નવું નવું જાણવાની એવી આદત હોય. તો એની નોલેજ માટે પણ સારી વસ્તુ છે કે નય નવું નવું જાણવા મળે શીખવા મળે છે. એટલે એ પણ એક બો સારી આદત છે.
એ જ ને કેમ એ પણ વેલા ઉઠવાની એ તો બો સારી આદત છે. કેમ કે જો તમે હવે વેલા ઉઠયે તો તમારી કસરત થઈ જાય. પછી જો તમને આ કસે મોર્નિંગ વોકમાં ચાલવા જતા હોય તો તમને બહાર ની ફેશ નેચરલ હવા બી મલે છે. કેમ કે જો આપણેે જેટલા લેટ ઉઠશો, તો તો પણ વાહનોની ડસ્ટ એ પણ ફ મિક્સ થઈ જાય. પણ જેટલા સવારની હવા હોય, એ થોડી ફ્રેશ હવા હોય એ મ આપડે લેવ તો થોડું આપડે ફ્રેશ ફીલ થાય.
સાચી વાત છે એ રીતના જ આપણે જોઈએ કે કોઈને પુસ્તક વાંચવાની આદત હોય તો એ ધ્યાન કરવાની આદત હોય તો એ આપણને મગજ ને એકદમ શાંત રાખે છે. આપણે ખોટા વિચારો કે તણાવ થી દૂર કરે છે એટલે એ પણ એક બો સારી યાદ છે કે ધ્યાન કરવું કે, પુસ્તક વાંચવું કે એ આપડા સ્વાસ્થ્ય માટે બો સારી બાબત છે.
તે જ ને. ધ્યાનથી તો આપડા મતલબ પાંચો ઈન્દ્રિયો ને મતલબ, શાંતિ લાગે એવું મને લાગતું
સાચી વાત છે. એ બધાને થોડુંક હા બધે ધ્યાન લગાવે તો આપડે બઘી ઇન્દ્રિયો તો તે એકદમ રિલેક્સ થઈ જતુ હોય. પછી એ બધા પોતપોતાનું કામ બોઉ સારી રીતે અને ઝડપ થી કરતા હોય. એટલે આપડે દસ મિનિટ ધ્યાન પાછળ રાખી તો ઘણા લોકો એમ કહેતા હોય કે અમારી પાસે સમય નથી, કે અમારી પાસે ટાઈમ નથી, પણ એની પાસે જો એટલો ટાઈમ કાઢતા હોય તો પાછળ એની ઘણી બધો સમય બચી જતો હોય છે.
હમમ એ તો છે જ ને. એ મતલબ ટાઈમ તો આપડે જ કાઢવું પડે, એવું ની ટાઈમ પોતે જ ની કે કે ભાઈ મેં ફ્રી છુ તો તો ચાલતું ધ્યાન કરે લેતુ આપડે જ કઈ પણ જતા હોય એના પહેલા આપડે પાંચ, દસ મિનિટ ટાઈમ કાઢીને આપ આપડે જે પર્સનલ કામ હોય જ જો કઈ મોર્નિંગ વોક થઈ ગયા, પછી યોગા થઈ ગયા કસરત તે કે આપડે પોતે જ કરવું જો આપણેે કોઈ સજેસ્ટ ની કરે કે ભાઈ તમે આજે ફ્રી છો તો ચલો યોગા કરી લેવ એવું.
ઘણા લોકો એવા હોય છે કે એ લોકો ને એવી આદત હોય જે પોતાનું કામ હોય એ સમયસર જ કરવાનું. કે આ ટાઈમ થી આ ટાઈમ મારું આ કામ થઈ જવું જોઈએ. તો ગમે તેમ કરી ને જે લોકો ને ટાઈમ પૂરું કરી લેતા હોય છે તો આખો દિવસ એનુંથી બચ જાતું હોય છે એ બધું પોત પોતાને ટાઈમે જે કરતા હોય. તો એના જીવનમાં ક્યારે હળબળી ના આવે કે એને ટેન્શન ના રે કે ક્યારે એ પોતાનો સમય બગાડે છે, ને સમય નો સદઉપયોગ પોતાનું બધું કામ કરી ને ફ્રી થઈ ગયું હોય ઘણા ને પુસ્તક વાંચવાની ટેવ હોય તો પછી પુસ્તક વાંચતું હોય. એવું બધું કરતું હોય છે એમ.
તે જ ને. જો પુસ્તક વાચવા ની જેને આદત હોય ને એને બોઉ બધું નોલેજ હોય, કેમ કે એ બધું પુસ્તક જ રીડ કરે એને ન્યૂ ન્યૂ પુસ્તક રીડ કરવાની આદતો હોય તો પછી એ
એકદમ સાચી વાત છે.
નાના છોકરાઓને પુસ્તક રહેેવા દો, કે પછી એ પી. એચ. ડી થઈ ગયા હોય જે ગ્રેજ્યુએશન વાળા છોકરાઓ ના પુસ્તક રહેવા દો એ રીડ જ કરતા રહેે. તો એને ખબર પડે કે ભાઈ અ નોલે અ સ્ટડીમાં કેવું આપડે મતલબ કા કઈ જગ્યા પર આપણે ભૂલ થતી છે કઈ નહી એ એને ખબર પડી જાય જે પુસ્તકો રીડ કરે એને.
જે લોકોને બધા પોતાનું કામ સમયસર કરવાની આદત હોય એ વ્યક્તિ એને આદત એ લીધે બધું કામ એ ટાઈમે કરી તેથી એનું વ્યવસાયિક અને વ્યક્તિગત બે સંબંધ જે હોય એ આરામથી સંતુલન કરી શકે બાકી ઘણાને એવું હોય કે બધું જોડે મેનેજ નથી થતું હતું જોડે બધું પૂરું નથી કરી શકતા ત્યારે સમય નો કઈ રીતે ઉપયોગ કરવો સમય સાથે કામ કરવાની અદર હોય તો એના માટે બહ સારું વેતું હોય છે.
જો હવે કોઈ કોઈને રાતે કામ કરવાની આદત હોય તે પૂરી રાતે કામ કરે ને આ પૂર મતલબ દિવસે આખ દિવસે એ રેસ્ટ કરે એ પણ આદત હારી છે કેમ કે જો દિવસે કોઈને ફાવે નથ થી એ પોલયો મતલબ રાતે એકદમ સાયલેન્ટ રે એમાં એનું મતલબ માઈન્ડ એકદમ ફ્રેશ ફીલ થાય કેમ કે રાતના એકદમ સાયલેન્ટ રહે દિવસે એવું નથી દિવસે તો ગાડીઓ નો હોનો વાગે પછી કોઈ કોઈ જગ્યા કન્ટ્રક્શન ચાલતું હોય એનો અવાજ એમાં એ ડિસ્ટર્બ થાય. એટલે રાતે બરાબર કામ કરી લે
સાચી વાત છે અને ઘણા લોકો ને કઈક ને કઈક નવું શીખવાની આદત હોય તો જો એ બી આદત એ લોકોને બહ સારું રેતું હોય કે કઈ પણ નવું શીખી અને એમાં પોતાનું કમાણી પણ કરી શકતા હોય છે ઘણા લોકો અને નવું-નવું શેકવા ની આદત નથી એટલે કે નવું -નવું જ જાણવાની આદત ને લીધે એને બધી વસ્તુનું નોલેજ હોય એને બધી વસ્તુ નું ખબર જ હોય તો ગમે તેટલા લોકો જોડે એ ઉભા હોય પણ એ બધા જોડે કોઈ પણ વાતની ટોપિક ચાલુ હોય તો એ પોતાનું મંતવ્ય મૂકી શકે. એટલે એ એકદમ એની અંદર બધું જ્ઞાન હોય છે એને નવું-નવું જાણવું ગમતું હોય છે એ બહ સારી વસ્તુ છે નવું જાણે કે નવું શેખે ત્યારે કોઈ એવો સમય આવે એ નવું શીખેલું હોય તો એ ગમે ત્યારે એનો ઉપયોગ એમાં એ સારી રીતે કરી શકતું હોય છે.
હમ્મ એ તો છે જ અને જો કોઈ અગર વેલા ઊઠતો હોય તો એ છોકરાને એને કોઈ ફ્રેન્ડ કે કે ભઈ તું અ મતલબ બહુ લેટ ઉઠે તો જલ્દી ઉઠીને આપણે ફરવા બી જઈએ હવાર માં ઉઠીને તો એને બી આદત પડી જાય પછી સવાર માં ઉઠી ને ક જો હવે સિટીમાં તો બહ જગ્યા અમે જોયું છે કે સવાર માં ઉઠી ને ચાલવા જતા હોય કોઈ કોઈ હા તો હવે જો કોઈ કોઈ અગર ને જો ડેરી હોય એના પર દૂધ લેવા જતા હોય એ પગે ચાલતા છે કેમ કે એમની કસરત ભી થઇ જાય અને દૂધ બી લેતા આવે રિટર્નમાં
ના એકદમ સાચી વાત છે. અને ઘણા લોકોને કેવી આદત હોય કે એ બીજાને મદદ કરતા હોય બધા સાથે સારી રીતે વાત કરતા હોય. એટલે એ વ્યક્તિ ગમે ત્યાં જાય તો એ વ્યક્તિ બધાને બહુ ગમતી હોય છે. એ વ્યક્તિ કોઈ પણ જગ્યા એ જાય તો એ વાતાવરણ એકદમ સરસ થઈ જતું છે એવું નથી થતું. આ વ્યક્તિ આવ્યો તો અમને ની ગમે- પણ એ વ્યક્તિ નું સ્વભાવ એતો સારું હોય છે એની આદત- બધા સાથે રીતે વાત કરવાની હોય છે એના લીધે બધાને પ્રિય બની રહેે છે. છે અને ક્યારેય પોતાની પણ જરૂર- પડે તો એના સારા સ્વભાવ ને સારા આદત ની લીધે- લોકો પણ એને મદદ કરવા માટે તૈયાર રહેતા હોય છે. કે- ગમે ત્યારે એને કઈ પણ મુશ્કેલી આવે તો બધા તરત એને- ઉપયોગ કરે અને પરિવાર ખરાબ એવી આદત હોય તો આપડે બધી તિરસ્કાર માગી કે કોઈ લોકોને આપડે ગમે નહી જ સ્વભાવ તો બહુ ખરાબ છે. એની જોડે સંબંધ રાખવો આપડે કઈ જરૂરી નથી એ વ્યક્તિ કઈ એ સારું છે નહી. એમ કરીને આ તિરસ્કાર પણ કરતા હોય છે.
હમ. જો તમે કીધું કે કોઈ વ્યક્તિને વાતો ના વાતોમાં એની વાતો સાંભળીને કોઈની એવું અ તે એજ ને. એવું લાગે કે ભાઈ એની વાતો સાંભળીને આપણે આગળ જઈને કઈ પણ એનો આપણે ફાયદો છે તે એના હાથે વધારે વાતો પં કોઈ કોઈ એવા રે કે ભાઈ જેટલું કામ હોય એટલી જ વાત કરે તો પછી લોકો શું કરે કે ભાઈ એ વધારે કોઈ ના સાથે ભૂલતો મિલતો નથી તો આપડે એના હાથે કમક વધારે વાત કરી એને એને દૂર જ રેવા દો આપણાથી પણ કોઈ કહે કે ભાઈ ચલો મેં તમારા હાથે તમને કઈ મદદ કરીશ અને તમે કો પણ મને કોઈ જયારે મને મદદ લાગશે હોય ત્યારે મને મદદ કરશો એવા માણસો આગળ જઈને બહુ વધારે મતલબ ફ્રેન્ડલી બહુ રે એ
સાચી વાત છે અને કેવાય છે ને કે શો શરૂઆતમાં આપણેે આદત બનાવીએ ને પછી થી મેં એજ આદત આપણું ભવિષ્ય બનાવતું હોય છે એટલે આપડે કેવી આદત અપનાવીએ છીએ સારી આદત જો અપનાવીએ તો આપણું ભવિષ્ય સારું રહેતું હોય અને જો આપડે એની અંદર ખરાબ આદત હોય તો એ આપડે મુશ્કેલી તરફ જતા રહેતા હોય છે. ખરાબ આદત ને લીધે આપણે ગણ જેમ આપણે ઘણા લોકોને જોતા હોય છે ખાસ કરીને પુરુષોને એ લોકોને સિગરેટ પીવાની કે નશો કરવાની કેવી ખરાબ આદત હોય તો એના લીધે આગળ ચલાય ને નુકસાની થવાની છે જયારે કોઈ સારી વસ્તુ ખાવાની કે યોગાસ વું હોય તો એનું સ્વાસ્થ્ય ક્યારેય ખરાબ થાય કેવું થતું નથી એટલે સારી આદત છે આપને શ્રેષ્ઠ અને સંતોષકારક જીવન આપે. તો બને ત્યાં સુધી આપણે આપણા જીવનમાં સારી આદત જ અપનાવી જોઈએ. શું કેવું છે આ બધું તમારું? સારું ચાલે ચ ત્યારે ચલો આપડે પણ કોઈ એક સારી આદત અપનાવવાનું તે કરીને ફોન રાખીએ ફરી મળીએ
તમારા સાથે વાત કરીને મને બી બહું જાણકારી મળી ગઈ
હા તમારી સાથે વાત કરી મને ઘણું બધૂ જાણવા મળ્યું ને શીખવા મળ્યું
તેજ નહી ચાલો પછી વાત કરીએ આપડે.